જય શ્રી કૃષ્ણબેન.
જ બસ મજામાં. તમે મજામાં?
હાજી હા જ હે ગ રસોઈ પાણી
હ થઈ ગય થઈ ગય હ દાળભાત હા ચમવા નામણા બસ આઠ વાગે
હા મમ્મી પપ્પા મજામાં
હો મજામાં આવ તમને બતા નથી હો મજામાં આવ
હા તમારે કાર્ય થયું આમાં બે દિવસ કે નહી પેલી દીકરી સાથે થયું
હા દીકરી સાથે બે વખત ત્રણ વખત થયું હમ.
હા એ દીકરી સાથે ફાવશે તમને મારું આજે ચાલુ થયું છે.
હા હર્ષ કેતો હતો ને મારો દીકરો કેતો હતો કે ચાલુ જ થયો છે આજે.
હા હા હા એટલે સવારથી પાછા મહેમાન હતા અ મીરા માસી ને માસા આવ્યા હતા. એમણે ગુરુવારથી ફોન કર્યો હતો કે અમે હ. આવી જસું ટાઈમે તો જમશું. ત્યાં એમ તો માસા માસી અને એમનો દીકરો લઈ આવ્યો હતો.
સવારથી આવ્યા હશે એમ!
હા એટલે સાડા અગિયારે આવી ગયા તા પછી થોડીક વાર એમનેમ બેઠા. સાડા બારે જમવા બેઠા એટલે સવારે ઈ તૈયારી થઈ પછી ઈ ગયા. અઢી વાગે પછી પાછળ ગયા પાછળના ઘરે.
હા હા
હમ પછી કારણ કે ગયા રવિવારે આ દીકરા-વહું આયા હતા માસીના. તો હવે બધા મોટા થઈ ગયા ને! આ એનો દીક પોત્ર પણ મોટો પોત્રી મોટી એવું થઈ ગયું ને!
થઇ ગયો હા એ.
માસી ને નણંદ એટલે દીકરી એટલે હવે સાત જણા થઈ ગયા. તો એક ગાડીમાં નથી આવી શકતા. તો ગયે રવિવારે તો એ આયા હતા એનો દીકરો-વહુ પાછળના ઘરે. નાની પાસે એમની નાની પાસે. પછી ભાઈ એ કીધું કે શનિવારે તમે અહીંયા હશો ને તો હું એ લોકોને લઈ આવીશ એમ. કારણકે પછી ભાઈ લઈ આવ્યા તા. સાડા અગયારે આવ્યા પછી કેટલા વાગ્યા અઢી વાગે ને બે બે અઢી વાગે પછી પાછળ ગયા કે થોડીક વાર બેસું. અને પછી નીકળી જશું હા ત્રણ વાગે નીકળી ગયા તો હું હસતીતી ચાય પીધી ચા પીધી તો કે ના ના હમણાં જમ્યા એટલે હવે ત્યા આઈસક્રીમ જ ખાધો. તો મેં કીધું હાલો હવે કલાક બ્રેક. કરો પછી કલાક આરામ કરો, પછી અહિયાં ચા પીઓ, પછી જાઓ.
હા
કે કે નાનીની ભાખરી નાનીની ભાખરી વખાણ કરતા હતા ને.
હા મામ
તો નાનીનિ ભાખરી એટલે બધા જમી લીધું અને આજ જે આજે મારા દીકરાએ બધું મૂકી દીધું આ લોકો આવી ગયા એટલે ઈ ઊભો થઈ ગયો ચા નાસ્તામાં. ચા ભાખરી ખાવા બેઠો તો અમે એને ક્યારનું કીધું કે તું ખાઈ લે નાસ્તો ખાઈ લે. તો અમે પછી આ બધા જમી લીધું તો લાસ્ટ લાસ્ટ કોળિઓ હા નાનીની ભાખરી માસીની ભાખરી ઇ કોળીયો તો મે કીધું ખોટી રસોઈ બનાવી. ઓમેય એ લોકોએ ખાધી એક એક પુરી એક-એક ચપાટી બસ, એક-એક રોટલી એક-એક પૂરી. મે કીધું હવે નેક્સ્ટ ટાઈમ શું બનાવશો રસોઈ નઈ બનાવીએ તો મેં કીધું યર આવોને નેક્સ્ટ, આવતા વર્ષે તો ચા-ભાખરી જ બનાવશું.
ચા ભાખરી જ બનાવવાની હમ.
એટલે એજ બધી ઈજ બધું બધાએ કીધું સૌથી વધારે મજા ભાખરીમાં આવી. બધું બનાયું કઢી-ભાત બટાકાનું કુ શાક માસા બટેકા નું શાક ના ખાય. એટલે ગલકા નું શાક કે માસા બટેકા નહી ખાય એટલે છેલ્લે પછી અમે થાળી ખોલી આ કઈક યાદ આવ્યું કે નથી ખાધી.
હા.
એમની દીકરી એ કીધું કે મને જરી ચખાડો એટલે એમને ખાધી બધાએ તો માસા ઘડી ઘડી કે ના ભાખરી સારી હતી ભાખરી બહુ
બહુ સારી.
પણ હજી તો પેલાના જમાના ની જેમ હવે એવી મ મતલબ આપડે જે આમ તોડી અને નાન ખટાઈની જેમ તૂટે કુકીસ ની જેમ બિસ્કીટ ની જેમ હવે તો તેલ ઘી બધું બહુ ઓછું કરી નાખે.
ઓછું કરી નાખ્યું એમ.
મારે હા પણ જે પેલાના મારા લગ્ન પેલા બનતી ફરક છે હવે. અને મારા થી તો એવી બનતી નથી તો માસી કે કે મારા થી પણ એવી નથી બનતી.
હા અમે તો બનાવી માસી જેવી બનાવી ભાખરી હવે માસી જેવી ભાખરી નામે પડી ગયું છે માસી જેવી ભાખરી
એવું તો તમે બનાવી લ્યો ને સેમ ટુ સેમ. હા હા નાની તો બનાવી જ ને.
હા બનાવી ને.
મને તો નથી ફાવતી.
નહી.
મેં તો ના હું તો વર્ષે બે વર્ષે શિયાળો હોય. જો શુક્રવાર ની રજા હોય ને પતિદેવ માટે ચા મૂકવું ને કે હાલો મસ્ત મારી ચા મૂકું. અને મસ્ત ભાખરી બનવા બપોરે છે ચાર વાગ્યા નીચા હોય શુક્રવારે અમારે રજા હોય. તો પછી ભલે આટલો જ લોટ લઉ કે નાના કઠણ કરું આ કરું પછી ખુદ એમ ખુદ ખુદ ઓલો મૂડ ઓફ થઈ જાય કે ના આવીને સેમ નથી. નથી બનતી.
હમ અત્યારે થઇ ગયું જમવાનું.
હા દાળ ભાત.
હા અમે દાળ ભાત બનાયવા.
હા સવારે. ભા ત બનાવ્યા હતા હમ.
તો કે જમવાન બાકી
ના ના જમાવાનું બાકી છે હમ. હવે બસ આઠ સવા આઠ સાડા આઠ.
હા.
નાની દવા ખાશે.
નયના દીદી આવી ગયા.
હા દીદી આવી ગયા . હમણાં જ આવ્યા તો એમનો નથી થતો એટલે અમે આગળ સરને પાછો ફોટો મોકલ્યો. તો મે કીધું તમે કરી જોવો.
હા.
પછી કોઈની સામે ના ફાવે પછી આ રીતે ત આ લોકો આઘા પાછા બધા થાય. ફાવે એટલે મેં તમારા દીકરાને કીધું કે પ થોડીક વાર પછી ફોન કરે
તાય
હુય એટલે મારું આજે સવારે જ ચાલુ થયું એટલે મારું એક વાર તો કાર્ય પત થય ગયું ગુજરાતી માં
આ એક વાર પતી ગયા
હા એકવાર હિન્દીમાં પતી ગયું એક વાર ગુજરાતી માં પતી ગયું તો પ જીય હા મેતો તો પતિદેવનો નંબર આપ્યો તો ભારતનો અને આ વખરે- ત્યાં મારો થોડાક દિવસ સે તો મેં કીધું કે એક વાર જો આમાં આવી જશો અલો એસ એમ એસ સંદેશો આવી જશે લોય
અ હા
તો કરી જોય તો ચાલુ છે એટલે ચાલુ છે તો હું હવે પરમ દિવસે ની જો રાત્રે નીકળી જઈશ અગિયાર વાગે ઘરેથી તો ચાલુ રેશે તો મને ફાવશે ત્યાંથી એ કરતા ફાવશે
હા
અવે તમારા તરફથી પાંચ ને મારા તરફથી પાંચ ટોટલ પાંચ ને પાંચ દસ થશે કે ધ્યાન નથી આવતું મને લાગે થાશે મારા તરફથી પાંચ ને એટલે આપડે બેનને આટલું થઈ જશે. હા એટલે મારું જે કિસય તમને બધો સંદેશો આપ્યો ને બધું કીધું ને માહિતી તે દિવસે મારું બસ આગલી રાત્રે પત્યું તું મેં તમને સવારે કીધું આમ આમ છે. તમે કીધું હા હા સાંજ સુધી માં તમને કઉ તો ત્યારે મારું પત્યું હુંય
હા
પસિ એટલે પછી આ બીજા નંબર ઉપરથી ચાલુ કર્યું તો એલુ જો જોઈ લઉં ચાલુ થઈ જાય તો
હા ઈન્ડિયામાંય થાશે ને તમારો અવયા ફોરેનેમાં
હવે એકવાર ચાલુ થઈ ગયું એટલે થાશેને અવે તો કઈ વચ્ચે નઈ આવે બસ હવે આપડા જે એકસો એસી મિનિટ પતાવાના છે તો થઈ જશે મને લાગે છે. હવે વાંધો નય આવે કારણ કે ઘણા લોકોએ ત્યાંથીયે જોડ્યો ને અમને એક બેનને ત્યાંથી જ જોડયા એમ હા અમને જોડયા અને પંદર સોળ તારીકે તો હું તો ઓગણીસ તારીકે સવારે અઇયાં આવી.
હા તો પછી મેં તો ચાર પાંચ દિવસો તો અઈયાં ફોન પણ ના લઉ હાથ માં-
તાય હા હા
તો તો ત્યાં તો બધાનું મતલબ પૈસા નો ન હિસાબ ને એ બધું આવવા મડ્યું બધાએ ફટાફટ ફટાફટ જોશ જોશ માં કરી લીધા અઈયાં વાળા એ કર લીધા જે અઈયા આવ્યા તે ઈએ નવરા હોય અને ત્યાંય અમારે અમણ ના શાળામાં વેકેશન હતું એટલે આખું હ થોડુંક નવ નવરાશ પડે ડે છોકરાઓ મોડા ઉઠે એટલે ચાર પાંચ જાનું તો આવી ગયું પછી સાસુ ને વાત કરી
અચ્છા હા
ત્યાં આવી રીતે જાઉ પછી મારા મકાનનું માં ઉપર જાવ રાઉટર ત્યાં છે વાઈફાઈ નું નેટવર્ક રાઉટર ત્યાં છે હ નીચે છે ને કપાતૂ તુ તમે કેમ ઓલા દિવસે કેતા તા ને વવ ઉપર આવ્યા છીએ. ને
હા, ઉપર આયવા છે હા આજે ઉપર જ આયવા હમણાં હમણાં હું.
તો તમારે રાઉટર છે કે ડેટા છે?
નહી રાઉટર જ હા નઈ ડેટા જ છે વાયફાઈ નથી.
હા તો નીચે અવાજ આવશે ને તો નીચ નીચે હોલ ને પછી એક રૂમ છે એક્સ્ટ્રા નઈ.
નહી નથી, એક્સ્ટ્રા નથી.
તો નઈ ફાવે.
હા એજ ને હોલ જ છે ખાલી ટીવી ચાલુ હોય મારે આખો દિવસ.
હા, મારે ત્યાં અંદર રૂમ છે, અંદર રૂમમાં નેટવર્ક ના આવે અને હું બપોરે ત્યાં પોણા બે પોણા ત્રણે સાસુ અંદર આડા પડે એટલે હું કહું કે મમ્મી હું ઉપર કરોડોનો કારોબાર કરી આવ એમ હસતા હતા.
હા.
તો અમે પછી સાત દિવસમાં શનિ રવિ વાત ના કરી ન તો પછી એવી રીતે કરી જ લેતી હતી, એમ.
હા.
એક તમે કરો એક હું કરો એવી રીતે કે કીધું ચાલ પતાવું એમ.
હા.
હમ્મ, તો એ પતી ગયું, પતી ગયું પછી મેં આ બધા ને હમણાં આપડી માતૃભાષામાં થોડુંક અહ ભીડ જામ છે.
હા.
એટલે મેં કીધું ચલો આમાં અહીંયા ઉપર વાળા સર કેતા હતા આમાં જોડો તો મેં કીધું આમાં ફટાફટ સર તમને પણ તરત જ કાર્ય સોંપી દીધું. મને પણ સોપી દીધું.
હમ્મ, હમ્મ.
બાકી મજામાં?
બાકી મજામાં હો, તમારો જમવાનું અવે બાકી?
જવાનું સોમવારે અગયાર વાગે, ઘરે થી નીકળી જશુ.
સોમવારે અગિયાર વાગે
અને મંગળવારે સવારે ચાર વાગે છે ટાઈમિંગ. સમય એવો છે એટલે ચાર કલાક પેલા પોહોંચવું પડે
પોછવું પડે, હમ્મ.
ચાર કલાક પેલા અમે પોહોંચી જાય પેલા ત્રણ કલાક હતું હવે ચાર કલાક છે.
હા.
એટલે એવી રીતે અગિયાર વાગે પછી ઘરે થી નીકળી જશું ભલે બાર વાગે ત્યાં શાંતિથી ટાઈમે પહોંચી જાય કે વરસાદ બરસાદ ના નડે કે ગમે તેમ અડધી રાત્રે એમ.
હા.
પછી એકવાર અંદર પહોંચી જાય ને એકવાર ત્યાં કાઉન્ટર ખુલી જાય એટલે સામાન જમા કરાવી દઈશ. પછી તો ત્યાં હા ત્યાં ટેન્શન નઈ એક વાર અંદર પહોચી જાય એટલે બધું સલામતી ને બધું બરાબર છે શાંતિ.
ચાર વાગ્યાની છે ને ફલાઈટ?
હા, ચાર વાગાની છે.
કેટલા એક કલાક લાગેને સવા એક કલાક?
થી હવે અમે એક મીનીટ હા હમજાવું છું. આઈ થિ દુબઈ જશુ ત્રણ કલાક.
હા.
ત્રણ કલાક લાગશે હવામાં પછી પાછો ચાર કલાક નો ત્યાં આ ગેપ છે હોલ્ડ છે. પછી બીજું પ્લેન પકડશું.
હા.
એટલે પછી પછી બીજામાં ત્યાંથી અમારા ત્યાં કલાક લાગ
ત્યાં કલાક એમ?
હા પછી બાર નીકળતા સામાન અહ લેતા સામાન જે તમને ટી વી માં દેખાડે એવી રીતે અહ અહ બેલ્ટમાંથી લેશું અને બાર નીકશું તો કલાક અને પછી ઘરે જતા પચીસ થી ત્રીસ મિનિટ.
અચ્છા હા.
એટલે મારા શહેરમાં પોચવા તો મને બાર વાગ શે આ અહ ની હા બાર વાગે તો હું પોચીશ બધું સમયસર રેશે તો.
હા હા.
આચાનક કપાઈ જાય તો ગભરાતા નઈ હવે પછી તમે મને કરજો પણ મારે નંબર નંબર મોકલવો પડશે દીકરાને પછી કરજો. હા એટલે અહ તો સમયસર બધું રેશે તો બાર વાગે હવામાંથી ત્યાં પોચશું પચીસ. સાડા બાર પોણા એક બાર વાગ્યાનો તો સમય એવો છે એટલે અપડાઉન વાળો નય નથી. ત્યાંથી કલાકે એ લોકો કરે ને હવામાંય.
હા હા.
ડાઉન કરવા વાળા એટલે એવોય નથી દેતા સમય તો જમવાનો સમય છે એટલે સાડા બાર પોણા કે બાર આવશો અને પછી પચીસ થી ત્રીસ મિનિટ ઘરે. એટલે દોઢ પકડી લેવાનું જો હવે ઘરે શાંતિથી સુખેથી પોચી એ એમ. એવી થાશે હાજી લેવા આવશે.
હા હ હા હા હા.
હા.
ભાઈ ભાભી મજામાં?
હા ભાઈ ભાભી મજામાં. ગુજરાત ત્યાં મોટા ભાઈ ભાભી મજામાં?
હોવ મજામાં હો આ હમ્મ.
તો જો જમાનો કેવું હાજી
ગુડિયા શું કરે?
હ અહ ગુડિયા આવે જમવા બેઠી.
જમવા બેઠી એમ?
હા.
જય બાબુ આરે વાત કરે?
હા, થોડી થોડી કરે.
હા.
હવે મારી સાથે ટેવાય છે પણ હવે અમે જો આટલા દિવસ રઈને માન માન થોડીક છુટી થઈને ટેવાય ને ત્યાં સુધી તમારો જાવાનો સ